હાલો હલો
ઓય પેલી તો ફોન જ ની ઉચકે હા
હા તે જમવા ગઈ
એવું કે બરાબર છે
એના વ કીધું એ એટલે રીસટ નું ફોર્મ ભર્યું કે ને તો પસિજ એના વિશે વાત કરી તો શું કરે
તેણે ભી કાલે આપણા ની લીધેલી
કાલે નને જીસેટ નું જીસેટને નવેમ્બરમાં નવેમ્બર ની ઓગત્રીસ નવેમ્બર કે તારીખ ખ ગઈ એનેી એને આ તૈયારી
એ બી પીએનજી કરવાની
પીએચડી ની કરવાની એ તો બીએડ નું ફોર્મ ભરેલું છે એણે
કં કરવાની ભૈયા
એ બીલીમોરા બીલીમોરા ફોમ ભર્યું એણે
બરાબર પણ હમણાં તોનું ઓનલાઈન તો નથી ને એનું તો
હા હા
બરાબર છે
અરે વખરાર એને ખબર નઈ મેં એને પૂછું કે પેલું એક્ઝામમાં શું કરવાનું આવે તો એને મને એવું કીધું કે છે ને ત્યાં જાય ને તો પેલા કલાક પેલા બ રહે
હમ તે તો ખબર એટલે હાડા હાઠોડીમાં પહંચી જાનું હાણા થોડી મે પહંચી જાણા હાડાા હા ઠી હ આડા આઠ જો નવ વાગે પેપર ચાલુ થાય અમારું તે બાર વાગ્યા હો કઈ ક કહી પહેારી ન જાણ પા હું કઈ બૂટનેભી કઈ ન પે જના ચમપલ પેને જાણ
અલા કેવાનું ચોમાસું ચાલે મગજ ચલાવનું કઈ જો લાગે તો ચપ્પલ બહાર ઉતારી દેવાની
તને ક નની પ જ કા
એ એકદમ હાઈ લેવલ એક્ઝામ એટલે બટ તું ખાલી જમ
હમ
તો કપડા માં કેવા પેરવા દે એમ સેમ્પલ ફારમલ દવા દ અ તો બહુ ટાઈમ લાગે દેખું કે એવા થ ખીચા વાલ બધું ભ એમ એ તો ચેક તો કરે એટલે વાંધો નને હા હા હા